ઓ
હાલો
અવાજ આવે છે
ના ના હાલો નથી
હાચું નઈ આવતો હાલો
હાચું નથી આવતું ખોટું હૂ કામ બોલું
જુ્ટુ બોલે તમેં
લે સાચું
ના ખોટું
બસ તો વાંધોની તો પછી કયો છે ટોપિક
હા તો તમે બોલો ચાલો
ખબર હતી મને
જયમી હા બટેકા ભુંંગરા
એ લે
મને મન થયું તું ખાવાનું
ના તમારો અવાજ નથી અવાજ નથી આયવો બોલો કાંઈક ફરીથી શું જયમા અહીંયાથી
તમારો અવાજ આવે છે જીઠ્ઠું બોલો છો
ના ના અને એક મારે ફોનમાં પેલું શરૂ થઈ ગયું અતું ગીત શરૂ થઈ ગયા યર બોર્ડ પેરા છે તો દબ્બાઈ ગયા મારાથી
બટેકા ભુંંગરા
બરાબર છે
બપોર મેં એક મારા દીદી ના દદીને એક જોડે વાત કરતી અતી તો એમને કીધીધું કે મસ્ને બટાકા ભુંગરા ની વાત કરી ત મને ખાવાનુ મન થઈ ગય હતું મમ્મી કીધું બનાવી દઈએ આપડે
બરાબર છે
હા તમે હું જવા
પૈ્યા હતા પૈસ્યા
ભજજયા હતા
બરાબર
વરસાદ હોય એટલે હોય નઈ આવું કઈક નવું જૂનું મજા આવે
આજે તો મેં સેજવાનની ચટણી બનાવવાનું શીખી નવી
લે ન હ તું
ના કટું
તો આવ વાંધ નહી
એટલે મને એમ કેવું તૈયારી ખાતી એ પણ મને નથી ફાવતી તો પછી મેં ઘર બનાવાને ટ્રાય કરુ તો મારા એક ભાભી છે ને ત્યાં આવ્યા હતા તમને શીખવાયડી મેં શીખી ગઈ
સીખી કે સીખવાડી ભેગી
હા પછી ગેસ્ટ આવ ત આ ય સા આપડે હુ કેવાય ક દી હા પછી મહેમાન આવ હતા એમ
હમ્મ
હમ્મ
પછી પગ પગાડી દી તો સોશિયલ મીડિયા
હા બોલો
હા પકડી દીધા
પગાડી દીધા ને એની ઉપરથી મને એક જોક છે જ દ આવે છે કયડું પેલા
હમ્મ
કે એક દીકરીને જોવા આયવા હો માણસો
હ
તો એના પપ્પા એને છે ને એ બ બોલ એ પપ્પાને ચોખી ભૂલ ના પાડતી હતી તારે એ કે કંઈ બોલવાનું જ નથી
હા
હ લગે કા વાંધો નહીં વિખરે એવી પહેરાવો એટલે દીકરા વાળા આવ્યા એટલે પેલા પાણી આપ્યું તો દીકરા વાળ તો કે ના દીકરી દીકરી સારી છે એમ પછી પછી ચા લઈને એ સારું છે પછી પ કે કે જમવાનું કે હોય જ જમવાનું નામ નથી એમને જમવાનું બિહાડ્યું જમવાનું બને દીકરીને એને બધા જમવાનું પેરને બધું કર્યું ત્યાં તો દીકરી કઈ ન બોલ્યું પછી સામે કીધું કે દીકરી કેમ બોલતી નથી બોલોય કે શરમાવવાનું ન હોય આપણા તકે સંબંધ જોવા આવ્યો છે આમ તેમને એવું કીધું ને તો એક કઈ વાંધો નહી પછી કે પીરસી દીધું ને પછી કીધું કે કાઈ વાંધો નહીં કે તમે કહો છો એટલ બોલવાનું તો કે જમી લ ને પછ પો પોતાના વાસની ગાતે મૂકી આવું આવજો હ એટલે કે બાર વર્ષે ભાવો બોલે એ બોલે ત્યારે ફણી તરને જેમ કોપડાને જેમ ડંખ જ મારી દે ડાયરેક્ટ કે મૂક્યા આવ તો વા ડાયરેક્ટ
બસ તમને કજ વાત કઉ આજે કઈક અમારા ખબર નહિ અમાર સાગરામાં તો નહિ પણ ખબર નહી કોઈને ત્યાં એવું છતું અમા જે કામ વાળા આવેને ત્યાંતા તો બ કેવું કે ગોયરો હોય આવી વ્રતા હશે ને તો માટલી આપવા આવે ને ત્યાંથી અ સ્પીન કો માટે તો આ પાયા સંતે આંટી આપડે કેવું કોઈ આવે મહેમાન અથવા તો સાસરીવાળા તો તો આવું દાળ-ભાત, શાકને મીન્સ કે આવું જમવાનું હોય, નોર્મલ વેજ. તો એમને તો હુ કર્યું, બિરિયાની બનાઈ અ બનાઈ તીન મંગાઈ પ્લસ એ કી નોનવેજ, એવું એવું થયું તું બોલો. અ અમે કોઈ દિવસ આવું કિસ્સા હમરા ની મલે એટલે એમ શોક લાગે કે આવું આવું કયાં ક્યાં માણહો હોય એમ. મિન્સ કે આપડાવાળા અ હુ હોય હિન્દૂ જેમ મુસ્લિમ બી નઈ.
ફોલ દેવું જોઈએ, ઈન્ડિયન ખાય સાઉથ ઇન્ડિયનમાં છે ઈ બધા હિન્દૂ છે તો સાઉથ ઈન્ડિયનમાં બધા માતા જેની પૂજા કરે છે પૂજા કરે છે તેમ છતાં એ એને પરસાદીમાં ધરે છે ને ખાય છે.
હા, પણ અવે એવું શું કેવાય મે તો પહેલીવાર હાભળ્યું આવું હોય. અમારી સાઈડ એવું કોઈ દીવ એમ મે પહેલીવાર એટલે મને થોડુક એમ ઝાટકો લાગ્યો એવું. એવુ હો હોય.
બોલાઈ ગયું બરાબર છે. તો
તો બોલો ટોપિક, તમે એવા કશાક અજીબો ગરીબ કિસ્સા હાભળેલા હોય એવું.
અજીબો ગરીબ કીસ્સા?
હન.
અજીબો ગરીબ કિસ્સામાં અ તમને યાદ હોય તમે કયોન કાઈક નવીનમાં
આજે પોપટ થયો તો મારો એવું કેવું થયું ખબર એક શું કેવાય એટલે કોઈ જોડ વાત કરતી તી મે એ ભાઈ કેવા હતા કે મને એવું કે કમ્પ્લીટ વાત કરશે એમ બધા જોડ નોર્મલ કરેન એમ એ ભાઈ આયા ડાયરેક્ટ પછી મે બોયલી પેલા પછી મને એવું કીધું એમને કે તમે ઉત્તર ગુજરાતના છો? મેકુ ના મે ઉત્તર ગુજરાતી નઈ મે તો ભરૂચથી છુ. એ કે ના તમે બોયલાને હે તો, મને એવું લાયગુ તમે મહેસાણાના સાઈડના છો. મેકૂ હા, બરાબર પછી એ તો અમે નાસ, પેલા મે બોયલી ટોપીક ટિકિટ પછી એમને કઈ હમજ ના પડી પછી મે પાછી બીજું ટોપિક બોલી ગઈ તમને કઈ જગ્યાએ અ ફરવાનું ગમે એમ-તેમ પછી એ સાપુતારાનું હા સાપ ના સાપતારાન નઈ કઈ ગિરનાર
જૂનાગઢ
હઅ, ના ગિરનાર બોલ્યા તા એ તો ખાસા બધા એવુ બોલા કે પગથીયા એક ના બે બે રસ્તા છે જવાના, નવો ન જુવો જૂનો એવું કર્યુ પછી કે કે આ સ્ટોપ પર અમે રોકાયા તા, અહી ગયાતાન તેમ આખી પાંચ થી છ મિનિટ એમને કાઢી નાઈ થી કન્ટિન્યુઅસ બોલ-બોલ જ કરે મન બોલવા ના નધી, જાને એક જેટલા વાત કરતા હોય ને એવી રીતે, ને પછી મને કે બોલો અવે તમે પછી મે બોલ તી મારી રીતે મને જેટલું યાદ હતું એટલુ, પછી કે તમે તો બોજ ફાસ-ફાસ બોલો છો, તમને ધીરુ નઈ બોલતા તા કે, આ તમે ધીરુ નઈ બોલવાનું કે તમારી મિનિટ કાઉન્ટ નઈ થયા આવુન-તેવુન પછી તો મે એટલો ગુસ્સો ચઢતો તો કી મે કેટલો કન્ટ્રોલ કરયો ગુસ્સો આજે એવુ થયું.
બરાબર છે, તો હોય અમુક માણસો એવા હોય તમ તારે એમાં શું છે.
હમ, એ તો છે જ અવે હુ કરીશું? તે રાયખો છે ન મે કંન્ટ્રોલ મેં કઈ કર્યો ગુસ્સો
ના, બરાબર છે એટલે આપડે તો મેન વાત છે કોલની કોલ આપડો પતી જાય એટલે શું ન્યા.
હા, પણ કોલમાં એવું હોવું જોઈએ ને કે, હે હું ના થાય.
કોલ વેસ્ટ થાય એવું નો કરાય ને એમ
એ તો છે પણ એમ ને એમ વાત કરતા નઈ આવડશે મને એવું થાય.
હ પ હુ હોય ને બધ ધા માણસોને આવડતું‌ હોય એવું જરૂરી નથી, આપણે તો કહેવાય નવા જૂના બધા માણસો પટકાય. બધાને આવડતું જ ઓય એવું આપડે જરૂરી નો સમજી શકાય પૂર્વ તારણાએ બાંધીન નો બે એમ વાત છે.
હારું, ચાલો તમે તો એમ હોય હ, મારું ભી કામ આવે તામારા ફ્રેન્ડનું કરશો
નઈ એવું મે નથી કીધું આ જસ્ટ વાત છે, અમુક વર્ડ્સ હોય વાતછૈ. થોડા ઓય મારો વારો નથી આવતો તો તમારો તો ક્યાં વાત છે. હ, તો પછી સોશિયલ મીડિયા માર્કેટિંગમાં ઓર્ગેનિક ગ્રોથ કે પેઇડ એડ્સ. કયું વધારે અસરકારક લાગે છે તમને?
હું હું સોશલ મીડિયામાં
માર્કેટિંગ જે કરવામાં આવે એમાં ઓર્ગેનિક ગ્રોથ આવે અને પેઇડ કે પૈસા દેયને આપણે કરીએ એમાંથી કઈ વધારે સારી ઓય એવું લાગે છે.
હા, ઓર્ગેનિક એટલે એવું ને કે અનપેઈડ હોય તે
એટલે ઓર્ગેનિકને એટલે પોતાની જાતે જ તેમાં રીચ ને વ્યૂસ જા જાતે આવે એના કન્ટેન્ટ ઉપરથી આવે ઈ
મારા ખ્યાલથી ઓર્ગેન
ત્યાં બેફ
હા, એટલે જો પૈસા કમાવા હોય તો પેલું પેઈડ વાળું કદાચ હારું રે ને એમ ને એમ પોપ્યુલરિટી ને હું કેવાય ઓનેસ્ટલી મે બી કરાવું હોય તો પેલું હારું રે ઓ ઓર્ગેનિક તમારો હું વિચાર છે?
હ, એટલે આમ તમે તમારું પોતાનું પેજ નઈ પોતા માટે કન પ તો ઓર્ગેનિક જ સારું રેય એમાં પેઈડ નો રાઈ કયા ગીયો, પોતાનું ધીમે ધીમે દરોજ કં પોસ્ટ કરતા જવો ધીમે ધીમે તમારી કન્સિસ્ટન્ટલી ગ્રોથ ક્રિએટ થઈ જાય. તો એ તમને બો લોંગ ટર્મ માટે બેનિફિટ તમારી સેલ છે બી નેસ છે સરખે રીતે માર્કેટિંગ થાય તમારું અને પેઇટમાં હું છે તો દર વર્ષે દર વખતે તમારું પેઈટ પછી ખરું પણ પછી અવે કુરતા પર સૂટેબલ થઈ જાય ને ખબર પડી જાય કે પેટ કરશે ને તો જ તેને આગળ રીચ મળશે. એટલે એની કરતાં પેડ ન કરો એજ કેવું વધારે બેનિફિટમાં રે
ને પેલું કેવું કે આપણને આદત પણ રે કે ના કામ કરવાનું છે, પછી પેલું તૈયાર મસ સલામ એ મજા ના આવે એમ કે આરશુ થઈ જયે આપડે.
નાઈરે આઠ‌ સુધી છે તો પછી બીજો ટોપિક કીયો છોક હું કઉ
હા, તો મે કઉ તો કશે જગ્યાએ અ બે ઓપ્શન હોય મીન્સ કે કસ્સે ઊચ્ચી જગ્યાએ જવાનું હોય. તમારી પાસે બે ઓપ્શન હોય કે તમે ચાલતા જવાનું હોય કે કેવું પગથિયા ચડીને જવાનું હોય ને રોપવેનો ઓપ્શન તમે કયો ચૂઝ કરશો?
ચાલતા જ ધબોટોપીશુ અલે એમનો વાત છે ઓપીસો છે એમ
હ, કેમ?
કેમ કે ચાલતા ચાલતા પૂરે પૂરી તમારે એક તો જગ્યા ધીમે ધીમે ધીમે ધીમે તમે એને ટ્રાવેલ કરો એની ચેક ચેકિંગ કેને ચેકિંગ પૂરેપૂરો એનો અંદાજ જ આવે બાકી તમે ડાયરેક રોપવેમા ને એમા ચરી જાવ તો ત્યા કાઈ મજા નો આવે ઘડીકમાં તમને ઉપર વયા જાય ને ઉપર બોઉ આનંદ પણ નો આવે અ ધીમે ધીમે ચયડા ઓય મહેનત કરો એટલે એ જગ્યાની પૂરેપૂરી તમે ઓલો કે ને આનંદ કે પડ કેવાય માની શકો પૂરેપૂરી રીતે
હમ
એટલે મારા અંદાજે તો એતે મજા છે તમારે શું કેવું છે
કવ હમ મને પણ એવું છે પણ જો બધા ફ્રેન્સને ફેમિલી હોય ને વધારે તો ચાલતા ચાલતા જતોું રહે પછી એકલા હોય ને આપડે તો કંટાળો ચડ આપણને કોઈ વાત કરવા વાળું પણ ના હોય તો ચડતા જવાવામાં થોડી વાર પણ લાગે ને ટાઈમ બ ધરણા હોય આપણી પાસે જો કદાચ બધી બીજા પ્લેસ પર પણ જવાનું હોય તો રોપિયામાં ચાલે
થ છે હા બરાબર છે એ વા તો સાચી છે તો પછી તમે ક છો ટોપે કેવું જ કીધું
હમ કઈ દો હતો તમે
તો ગ્રીન બિઝનેસ વિશે કહેવાનું છે પર્યાવરણને અનુકૂળ પ્રોડક્ટ બનાવવાની તકો કયા કયા તમે ગ્રીન બિઝનેસ તરીકે કરી શકો કે પ્રોડક્ટ બનાવો
એટ મારે પ્રોડક્ટ બ
એટલે તમે ટોપિક એટલે પ્રોડક્ટને એ નામ કેવું તમે આઈડિયા લાવો તો કેવા તમે પ્રોડક્ટ બનાવી શકો
હમ તો જો કપડાંની થેલી એ કપડાં ની થેલી હા એજ એ ચાલે તો પછી કાગળ ની થેલી ચાલે
હા એટલે પર્યાવરણથીઓ પર્યાવરણને બચાવો કે પર્યાવરણનો યુઝ કરીને એ રીતે આવો
હા મતલબ કે જો પ્લાસ્ટિક તો ચાલે ન કપણ કપ કપડ ની થોડી તો બહુ ધારે બેનિફિટ છે કાજળ કરતા પણ કે વધારે લોંગ ટર્મ માટે આપણને ચાલે પછી ઇલેક્ટ્રિક વાહન આપડે વધારે યુઝ કરીએ તો ચાલે મતલબ કે પેટ્રોલ ડીિઝલ ઓછું બર
હમ
પછી એલઈડી બલ્બ મે બી પછી સોલર લાઈટ નો યુઝ ચાલો પેલા બધા એક વાત બોલીશું.
બોલે જા
હા તો પછી સોલલ કવાય સોલર લઇટ